આવે અવાજ?
તો આજે આપણે ઓનલાઈન શિક્ષણ સારું કે ઓફલાઈન શિક્ષણ સારું એના વિશે વાત કરી બરાબર.
હા સારું.
તો શું કેવું તમારું? તો એને ઓનલાઈન શિક્ષણ સારું કહેવાય કે ઓફલાઈન? એમ કે અત્યારે બધું હે ને ઓનલાઈન થઈ ગયું છે. હવે તમને ખબર હશે. કોરોના ની અંદર કેટલી બધી તકલીફ પડીતી હમમ. મું જ જેમ મારી વાત કરું તો હું બારમામાં હતું ને પછી એને ઓનલાઈન આવી ગયું તું બધું જ ભણવાનું. તો ઓમ તો સારું હતું કે પછી સ્કૂલની અંદર જવું નતું પડતું બધું ભણવાનું બધું ઓનલાઇન જ હતું. એમ સારું હતું. હા,
હમ. સ્કૂલમાં જવું ના પડે ઘરે બેઠા થઈ જાય બધું. જયારે આવી તો કઈક મુસીબત આવે. કોરોના જેવી તો ઘર તો ઓનલાઈન સારું. એમ, અને જોને પણ ઘણા ઉપયોગ પણ ખોટો ઉપયોગ કરતા હોય. ક્યારેક ફોનનો છોકરાઓ બધા. ભણવાનું બહાનું કરી ને પછી બીજું કંઈક બધું જોતા હોય. છોકરાઓ, એ પણ નકામું ને નાના છોકરા. તો જોને સ્કૂલમાં જાય ને એ જ સારું. એ સારું હો! સ્કૂલ જાય એ. બધું શીખવા મળે છોકરાઓને દોસ્ત.
કે બેસી એને જો મોબાઈલ આપેલું ભણવામાં. એ બધા ને એમ હોય કે બસ બાળક એને ભણે જ છે. અને પછી અંદર શું આવતું હોય? ને ખબર હોય જ નય અત્યારે. મોબાઈલ ની અંદર એટલું બધું આવી ગયું છે ને કે,
હમ.
બેજિંગ ની તે પણ ગેમ રમવાનું કે સોશિયલ મીડિયામાં કેવી રીતે ઉપયોગ? કરતા હોય પછી એવું પણ થતું હોય છે.
કે છોકરાઓનું તો ધ્યાન રાખવું જ પડે મા-બાપને એ કે શું કરે ઘડી! ઘડી એમ કે જવું પડે તો, ફોન માં શું શું જુએ? એમ કે ભણે કે બીજું કઈક કરે એમ. નાના છોકરાઓ આજકાલ તો બધા આપણા કરતા હોશિયાર થઈ ગયા હોય. નાના હોય, કંઈક ને કંઈ ખોલી બેઠા હોય.
થાય કે એને જો એનું ઓફલાઈન શિક્ષણ હોય તો એના પછી, છે વિમેન્સ. જ્યાં સુધી સ્કૂલ હોય ત્યાં સુધી જવું પડતું હોય છે. અને આવી અંદર એમ શાંતિ હોય. બેઠા બેઠા થઈ જાતુ. એ જે બધું ખર્ચું બધું ઓછો થાય. પણ, પછી એવું પણ થતું હોય કે અમુક જે બાળક હોય. બોલતા ન હોય. તો બધા સાથે મિત્રો હોય કે બે ભેગા વાતો કરે બાળકો પણ એનામાં પછી. અને જેને આપણે સમજાવવું હોય તો સરને પણ એકદમ સમજાવી શકે. સરળતાથી. પેલામાં એવું પણ થાય ને કે ઇન્ટરનેટ ઓછું આવે.
હા.
ટાવર જતું રે તો ભાઈ સરને જ તકલીફ થાય કે ભાઈ કેમ ટાવર આવતું ના હોય તો ફરીથી સમજાવવું પડે ને એ બધું પણ કરવું પડે.
મન તો જોને ઓનલાઈન ઓછું ગમે. ઓફલાઈન વધારે ગમે. હમમ. છોકરાઓ ત્યાં સ્કૂલમાં જાય, તો બધા ભેગા થાય એક બીજાને દોસ્તી થાય. ને કંઈક નવ જૂનું કરતા હોય તો ખબર પડે કંઈક આપને. આમ તો છોકરું ઘરમાં એકલું એકલું બેઠું હોય. તો એનો વધારે પણ, ઉપયોગ ના હોય. પેલું મગજ ના દોડે ઘરમાં. ત મગજ થોડું બહાર ફરે સ્કૂલે જાય. તો એમ કઈ, અલગ જ હોય કંઈક એના વિચારો. તેમ.
અને પાછુ જે અત્યારે તો તેને. તેમ લાંબા સમય સુધી અને જો મોબાઈલની અંદર હેને આખો દિવસ ભણવાનું આવતું ફોન જુવે બધું જ કામ જો મોબાઈલ ની અંદર જ કરે પછી આંખોની પણ તકલીફ થાય ને.
હા એ જ ને. નાના છોકરા ને ફોન આમેય આપાય જ નહી. મોટા થઈ ગયા હોય તો પછી થોડો ઘણો ઉપયોગ કરે એ ચાલે એમ કે ઘર બેઠા એમ થાય જાય. એ લોકો મિડલ ઓલા મીડિયમ હોય એ લોકો ચોપડાના પૈસા ખરી ખર્ચી ના શકે તો એ ઓનલાઈન ભણી શકે તો ચાલે ચોપરાઓની ખરીદી કરવી ન પડે એ લોકોને તો એ
અત્યારે એ બધી એપ્લિકેશનો આવી ગઈ છે ને જેને ઓનલાઈન બધી ચોપડીઓને બધું બુકો ને બધું આપવાની બધું એપની અંદર જ મળતું હોય તો પછી એ બધો પણ ખર્ચો ઓછો થઇ જાય ને એ બધો ફાયદો થઇ જાય. કારણ કે અત્યારે બધું અને બુક્સ ને બધું એટલું બધું હ મોંઘુ થઇ ગયું છે ને તો એ બધું હેને ખર ખર્ચા ઓછા થઈ જાય મતલબ એ બધા ને ઓનલાઈન ફાયદો થઈ શકે પાછું ઓફલાઈનની અંદર જ શું ફાયદો છે કે? એક્ટિવિટી કરાવતા હોય સ્કૂલ ની અને બધી અલગ અલગ તો એ પણ બાળક કરી શકે ને પોગ્રામો રમતો હોય
હા બધું ને ખબર પણ પડે ને કે આ મારું ભાઈબંધ છે તો એના જોડે શેર કઈ રીતે કરવું. એક નાસ્તાનું હોય કે કઈક ચોપડી હોય કે એક બીજાને આપતા મેલતા હોય આપતા હોય તો ખબર પડે આમ તો ઓનલાઈન કી ખબર જ ના હોય કે શું પેલું ક ના આપવી એમ.
પાછું હવે તો એવું પણ થઈ ગયુંને કેમ બધા એ દેશની અંદર જતા હોય છે સારું શિક્ષણ લેવું હોય. એ વિદેશમાં જાય તો ઓફલાઈનની અંદર શું થાય કે એનામાં આપડે એમાં જવું પડે. જવું પડે એ રેવાની વ્યવસ્થા કરવી પડે. કેટલા વર્ષો પછી આવો અને બધું જોવું પડે. અને જો એને ઓનલાઈન જ ભણવામાં આવતું હોય તો એ આપડ ફાયદો થ થાય શકે કે આપડા જ ઘરની અંદર બેસીને ઓનલાઈન ભણી શકીએ. અને પાછો એક બીજો ફાયદો એ જ થાય કે બેઠા બેઠા આપડે જ બધું કરીએ. અહીંયા તો આપડે જે ખર ખર્ચા છે. બધા પૈસા અહીં જ ફરે મતલબ આપડે દેશની અંદર પછી એવું થાય કે જે આપડો બધો પૈસા છે બધા ખર્ચો આપડે કરીએ જે બધો પૈસા બીજા દેશની અંદર વપરાય. એ બધું આપડેને નુકસાન થવાનું છે, એટલે આમ બધું પણ આપડે વહેંચાવાની જરૂર છે, અને અત્યારે જ કેવું છે. તેનુ, આજે એને ઓનલાઈન છે, તો અંત આપ ભણીએ ઓનલાઈન ઇન્ટરનેટ ઓછું આવતું હોતું. તો તો સમય કેટલુ અરે જે સમજાવું પડતુ અહીં બધું ઓનલાઇન અંદર. તકલીફ જ થવાનીને,
હું તો થઈ જાય બરોબર,
પાછી શાળાની અંદર બધી ભેગા થઈને બધી, પ્રોગ્રામ કરતા હોય છે, એના એસે શું કેવા માંગો છો,
હ પ્રોગ્રામો થતા એતો સારું હોય,
એનામાં એને ઓફલાઈન નું કે પછી એનો ઓનલાઈન ન ફાયદો થાય,
હાતો મન તો ઓફલાઈન જ જો વધારે ગમે એમ, નાના છોકરા ત્યાં સુધી ઓફલાઈન થઈ ગયા ને પંચર તો ઓનલાઈન,
એવું નહીં હવે જો તમે તમે સમજ્યાની વાતને કે જોયને હું, ઓફલાઈન હોય તો પછી એને ફની અંદર પ્રોગ્રામ પણ કરી, હવે ઓનલાઈન પ્રોગ્રામ એવીના થાય, ફોનની અંદર પ્રોગ્રામ થના નથી ને,
હા તો હુંશું કહું ના છોકરીએ. છોકરાઓ હોય ત્યાં સુધી કંઈ ઓફલાઈન જ જોયને સ્કૂલમાં જાય જ સારું એમ, તે ત્યારે બધું સેખવાડતા પોગ્રામો થઈ, અથવા બધી થતી હોય નવી નવી એતો મળે, અને ઓનલાઈનમાં જાણવા નથી મળતી પછી મોટા થઈ ગયા પછી તોએ બધું હોતો નથી ને પ્રોગ્રામો કંઈક, છોકરાઓને કોલેજ જતા હોય છોકરાએ લોકોને તો એ ઓનલાઈન સારું એમ,
અને અત્યારે કોલેજ ની અંદર કે તમે આયા હોય તો પછી, એજને સેમિનાર કેવું બધું પણ થતું હોય તો બાળકને મેલે, જે નેલની અંદર સાહેબોની બધું, તને નેતે બધું સમજાવતા ને બંધ કરતા હોય, બધો આનામ ફાયદો થઈ શકે પછી ઓલાને તો ક થઈ. નમે. જોતા હશો ભી પેલા ગામડાની અંદર બધું એને, ઓફલાઈન ભણવામાં આવતું તો કંઈ પણ તકલીફ તો સર તરતજને, માતાને નેતાને જ ગતા એ બધું, સમજાવી લેતા અને અત્યારે તો બધું થતું જ નથી,
હું બધું ઓનલાઈન આવી ગયું ને અધા એટલે પછી કઈ ખબર જના હોય શું ભણે છોકરાઓ એ જ ખબર નથી હોતી મા- બાપ ને,
આમ તોજી કોલેજ જતા હોય ખબર હોય એ,
અને કેટલા વાગ્યા આવે છે, બધું અમુક અમુક વખત. રાતે સાયકલ લઈને જતા હોય, ફાયદો થઈ શકે તો બાળક, ને જાતો છે, ને જાતો શીખી જતો. અને ઓલામ તોક ખાધું જના,
હા બરોબર કીધું તમે.
એટલે ને પાછા આ બધા ફાયદા છે અમુક તો સ્કૂલની અંદર જો આપડે જાઈએ તો આપણે સ્કૂલની ઘરથી ઘર સુધી નો જે અંતર હોય એનામાં આપડને બધું જાણવા મળે, જોવા મળે બધાન વ્યક્તિઓ ને આપડે એના વિશે જાણીએ તો જરાક આપણને અલગ શીખવા પણ મળતું હોય છે
હા, વાતચીત કરતા શીખી જઈએ આપડે એ બધા જાણવા મલે રસ્તામાં શું શું હોય એ પણ ખબર પડે ને આપણને એમ
અને અત્યારે શું છે મોબાઈલ અને એનો ઉપયોગ ખાલી અભ્યાસ માટે નથી કરતા લોકો સોશિયલ મીડિયા છે, ધારો કે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે તેનોમ બઉ વધારે ઉપયોગ કરતા હોય સે
હા, એ બરોબર કીધું તે
એમનેમ થોડું હોય ન મોબાઈલ અને એનો ઉપયોગ હેન, આવી રીતે અભ્યાસ ઓનલાઈન ને એવી રીતે જો કરવામાં ઓવે ને તો આગળ જતા પણબાળકને કંઈક તકલીફ નથી થતી, તો એ બધું આપડે ફાયદો થઈ શકે
હા, બરોબર
અને પાછું હોય ને અત્યારે હોય ને ઓનલાઈન રહે ને ઓફલાઈન ની અંદર કેવું સે સાહેબો ને પણ ઓમ સારું, કે જોયને ઓનલાઈન હોય તો આપડે ફરીથી આપડે સરે આપણને જે સમજાવ્યું હોય તો ફરીથી આપડે એનો રેડિયો જોય જોય શકાય પેલું એક વાર સરે જે ઓલિયમ માબોલી ગયા, પછી કશું આપડું થતું નથી ને બી સરને પૂછવું પડે સર આનું સમજાવો કે શું કરવાનું શું નહીં કરવાનું એટલે આવું બધું થતું હોય છે
હા તો ફોનમાં તો જોઈએ ને બે રીતે ફાયદા જ છે એ તો અમે ઓફલાઈન એ સારું કેવાય ને ઓનલાઈન એ સારું કેવાય એમ જોઈએ તો
પછી આ ફોનને તો પછી શું ઘણી રીતે ખોટો ઉપયોગ કરતા હોય એટલે એમાં પેલું લાગે એમ
એ ના કરવો જોઈએ
સારું ચલો, ઓકે બાય
ચાલો